બોલા બોલા વિકાસ ભાઈ
આપડે હોસ્ટેલીથી હવે ગિરના સડવાનો પ્લાન કેધી બનાવવો હશે
હોસ્ટેલ વરસાદ વરસાદ આવવા દઉ જુનાગઢ માં કઈ વરસાદ જેવું લાગતું નથી સમાચાર વરસાદ વરસાદ આવતો નથી
એમ નઈ આપડે વરસાદ ન આવે ઈ પેલા એક વખત જઈ આવી તો ગિરનાર ચડવા . બીએસે ફોટા મોટા હેરા પાડી એકવી આપડે
એ તો ચોમાસામાં ફોટા મસ્ત જ આવે ને
હમ અને બીજા આપડે કેટલા હોસ્ટેલમાંથી આપણે ત્રણ ચાર જણા ચાર જણા સવી આપડે બીજું કોઈ આવી શકે કે
હા મારા ફ્રેન્ડ છે ને બે ત્રણ છે બીજું વષવા એને બોલાવી લેશું આપડે
હા તો હું આપડે એક સાથે આખું આપડું સર્કલ હોય યુનિટી હોય તો આપડે ગિરનારમાં આપડો થોડોક ધબધબોય બને
હમ્મ.
બીજું બોલો તમારે ઈ સાઈડ કેવોક વરસાદ પડે છે
અમારે વરસાદ જેવું કઈ છે નહી તડકો જ પડે હમણાં ચોમાસું બેઠી ગયો પણ વરસાદ જેવું હોય દેખાતો નથી
ખેતી બેેથી માં વાવણી થઈ ગઈ કે હજી બાકી છે?
હા વાવણી થઈ ગઈ હો કપાસ વાવી દીધો હે
હ અમારી એઈ બાજુ કપાસ ને ડોજ કપાસ ને મગફળીને એવું ઘણું ઉગાયવુ છે
હા
ચોક્કસ અથવા નજીક રકમ દાખલ કરો જો ખાતરી ના હોય તો . વાવણી તો અમારે શરૂ થઈ ગી હવે ઉગાવાની નંબર આપોપગી સર
શું વાવણી તમે વાવી દીધું?
હા અમે તો હવે ઉગાવી દીધું બધું વસ્તુસ્ત બધું હા
શું શું ઉગાવ્યું તને?
જીત
હલો
અમે અત્યારે ખેતી કરીએ છીએ
હમ તમે અત્યારે ક્યાં છો?
હા અમે હું અત્યારે હાલમાં હું હાલમાં અત્યારે મારા જમીનની અંદર ઉભો છું જે સામે મારા મજદૂરો બધા વાવણી કરે છે ખેતીમાં
હમ્મ.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
તો તમે દરેક મજદૂર થી અલગ થઈ જાવ બીજાનો અવાજ આવે તમારા કરતા
હા હાલમાં અમારે અહીંયા મજદૂરો બધા જે ખેતી કરે છે ને
હમ્મ.
જે ખેતીમાં અત્યારે તો શિંગ ઉગાવવી સે અમે
હમ સિંગ સિંગ કેવી રીતે પાક ઉગાડે મને માહિતી આપોને કારણ કે અમારે તો ખેતી નથી અમારે તો મોટી મોટી કંપની છે એટલે અમને એક જમીન ય છેે નોલેજ નથી જો તમારી પાસે નોલેજ હોય તો થોડુંક અમને નોલેજ આપો
સિંગમાં તો એવું હોય છે કે સિંગ માં કઈ તેરા ને એવું તો ન કઈ કરવાનું હોય એટલે સિંગમાં તો જે આપડે નોર્મલ આપડે ટ્રેક્ટર દ્વારા ટેક્ટરમાં જે પાછળ મશીન આવે છે સિંગની પાછળ એમાં બિયારણ લાવી ને શીંગો નાખી દેવાની
હ
અને આમ ગણો તો એક એક થી દોઢ મહિનો લાગે છે. જમીનમાંથી બહાર નીકળતા સિંગ
એમ છે. ને એ પાક પૂરતોતા ત પૂરમ સિંગ આખી બહાર નનીકળી જાય સિંગ ખાવા લ ત્યારે કેટલા મહિના લાગે એનું તેલ પણ નીકળે ને
હા સિંગનું તેલ પણ બહ અત્યારે હાલના શિંગ શિંગતેલ ના ભાવ તો બહઉ વધી રહ્યા છે અત્યારે એક ડબ્બો મિનિમમ પાંચ હજાર નો મળે છે. તેલ નો
પણ જે સિંગતેલ છે તે તમે વેચો કે સિંગતેલ કાઢો કે આખ સિંગ જ વચી નાખો રિયાળમાં
હા અમે તો સિંગ અમને તો અમે તો ખેડૂત ઉત્સવ એટલે અમને તો લોકો અમારે શું હોય કે સિંગ ટેકા ના ભાવમાં અમને પૈસા મળે ઈ પ્રમાણે અમને સરકારમાં અમે સીન સોંપી દેવી અને પછી આગળ સરકાર પોતે અન્ય ખાનગી કંપનીઓ અને સિંગ નો વ્યવહાર કરતા હોય છે
તમને સંતોષકારક ભાવ મળે કે અસંતોષકારક ભાવ મળે.
ચોપલી પોતાના આસપાસ મળતું હોય કઈ પ્રોફિટ તો કઈ થતું હોય નહી એમાં
હમ
કેમ કે હંમેશા ખેડૂતને નાના ભાવમાં જ પૈસા મળતા હોય
ટ છે તો અત્યારે થોડોક સમય અંદરથી પેલા ખેડૂતોનું આંદોલન હતું એ બાજુ
હા હમણાં ખેડૂતો ન આંદોલન હતું એ એટલા માટે કે હમણાં કઈ વરસાદ એવું કઈ આવતું નહતું અને પાછું આ આસપાસના ગામમાં તળાવ તળાવ થી માંડી કેનાલ છે પછી. કવાશે બધાના પાણી ના સ્તર હાવ તળીય હોઈએ જે ત ને પછી કઈ પાક ને પાવા માટે કઈ પાણી તો મળે નહી એના કારણે પાક બધા ઉકાઈ ગયા અને સરકારને વિનંતી કરી કે આનું અમને કોક ઉપાય આપો અથવા તો અમને કઈક નાનું મોટું વળતર આપો પણ સરકાર સરકારે કઈ અમારા ઉપર ધ્યાન આપવું નહી એ પછી બધા લોકો એ વિચાર્યું કે હવે અમે આંદોલન અમારે કરવું પડશે તો અમારા ગામના સરપંચ એ કીધું કે ચાલો સાથે મળીને આપડે એક સાથે રહીને આપડણે આંદોલન કરીએ અને સર સરકાર ને અરજીઓ આપે તો કઈક રાસ્તો મળી શકે
સરકારને અરજી આપી હતી સરકારે કંઈ નિર્ણય લીધો તમારા ખેડૂત વિશે કઈ
સરકાર હમણાં સરકારની ટીમ આવી છે બધાના ખેતરમાં પોતે જોયું કે આ લોકોને આ લોકોને એટલા વીઘા જમીન છે. તો આમાં કેટલો પાક નાશ થ એવું ખેડૂતોને જણાવ્યું અને ખેડૂતો પોકે જેટલી દવામાં પો પૈસા બગાડ્યા કે બિયારણમાં પૈસા બગાડ્યા હોય અથવા તો મજૂરી લોકો મજૂરી હોય એ પણ ગણાવતા હોય કેમકે પોતાનું તો કરવું જ પડે કેમ કે ઘરે બાળકોને માંડી છે આપડા પરિવાર ને ખાવા માટે તો પૈસાની તો આવક તો ગમે એમ કરીને તો કરવી જ પડે. એટલે સરકારની ટીમ આવી હતી અમારી પાસે.
તમારે કેટલા વીઘા જમીન છે.
અમારે અંદાજી તો સસો સસ્સો એકડ જમીન છે અમારી પાસે.
તો તમમે કઈ ભાગીદારી રાખો કે તમે એકલા જ વાવો છો.
નઈ નહી અમે ટોટલ અમારે બે ભાઈઓ છેવી એમાં બંને ભાઈઓ એક સાથે ખેતી કરીએ છીએ.
હમ.
અને સાથે અમારે એક નાનો બિઝનેસ છે અમારે છે કન્સ્ટ્રક્શન નો
હમ.
થોડો સમય મારો ભાઈ છે મારીથી નાની ઉંમરનો છે એટલે થોડો સમય એક બિઝનેસમાં ધ્યાન આપે અને બાકીનો સમય ખેતીમાં નાની મોટી વસ્તુઓ હોય કે જે લાવવા દવા લાવવાની હોય અથવા તો કોઈ પણ ટેક ટ્રેક્ટર ચલાવવાનું હોય તો એ પણ એ કામ કરી નાખે ને હું. જોકે તો ખેતીનું મોસ્ટઓફલી બધું કામ મારા ઉપર જ આધાર હોય કેમ કે ખેડૂત ખેતીમાં શું ઉગાવવું, શું ન ઉગાવું તે બધું મારા ઉપર આધારિત રાખતું હોય.
તમે સંયુક્ત પરિવારમાં રહો કે વિભક્ત વિભ કુટુંબમાં રહો.
અમે વિભક્ત કુટુંબમાં જ તય
એમ અલગ‌અલગ લવ છો એમ ને.
અમે અમે બે ભાઈ અને અમારા માતા પિતા બાકી મારા કાકા છે, મારા દાદા છે એનું અલગ અલગ છે એ રીતનું છે.
ઓ અચ્છા. ક્યાં રહેવાનું ક્યાં છે તમારે અત્યારે?
અમારે રેવાનું જામનગરમાં.
એમ સ્ટડી બડી કરો, સ્ટડી કરો કે?
હા સાથે સાથે સ્ટડી પણ કરીએ છીએ અમે. જામનગર માં આવે આવેલી વિવેક વિવેકાનંદ કોલેજ છે ને, એમાં હું અભ્યાસ કરું છું.
એટલે તમે તમાર પપ્પા જોડે કામ પણ કરો છો અને સ્ટડી પણ બધું જોડે કરો છો એમ.
હ સાથે સાથે કામ પણ અરે અને ભણવાનું શરૂ રાખવાનું હશે.
એમ શું સ્ટડીમાં શું કરો છો તમે?
સ્ટડીમાં જ મારે બી એ હાલમાં શરૂ છે કોલેજમાં.
હુ બીએ બીએમાં કયો સબ્જેક્ટ છે તમારે?
બીએ મારે ગુજરાતી વિષય રાખ્યો છે. મેં.
હમ.
અને મારો વિચાર છે કે હું પ્રાથમિકમાં ગુજરાતી શિક્ષક બનવા માંગુ છું, એવી ઈચ્છા ધરાવું છું.
તમારે તો છસો વીઘા જમીનને ફુલ કોન્ટ્રાક્ટ ધંધો ચાલુ હોય, કોન્ટ્રાક્ટ ના ફોન ચાલુ હોય તો તમે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ નો ધંધો ચાલુ હોય તો તમે હ શિક્ષક બનીને શું કરીશું તમારે એટલું પૈસે તો છે જ તમારી પાસે જમીન છે.
એ વાત તમારી સાચી છે પણ અત્યારે તો શું આપડા મા બાપે એટલા આપણને ભણાયવા હોય. ને કુટુંબ માં બધા લોકો એમ વિચારતા હોય કે આ આના સોકરા પાછળ એટલો પૈસો બગાડ્યો સે તો આ સોકરો કાયક તો નોકરી નાની મોટી નોકરી તો લેશે જ તે, તો એના હિસાબે થોડું ઘણું ભણવું પડે જોકે નોકરી લેવાનો તો આમ નો નોકરી લેવી તો પણ એમ પ્રોબ્લેમ ન આવે પણ નોકરી લેવાનો કારણ મુખ્ય હેતુ એ એની પાછળ આ જ છે કેમ કે આપડી પાછળ કુટુંબ એ પૈસો બગાડો છે એ પૈસા નું આપડે કઇક કરી બતાવીએ હવે
અચ્છા શું તમારી હોસ્ટેલની ફી શું છે ખાવા પીવાનો ખર્ચો કેટલો થાય મહિમાનો
ખાવા પીવાનો ખર્ચો જોકે ખાલી જમવાનો ખર્ચો અમારે ધ્યાનમાં રાખવાનો હોય બાકી તો અમે કોલેજ તરફથી અમને હોસ્ટેલ આપેલી છે.
જે હોસ્ટેલમાં અમારે ખાલી રહેેવાની સુવિધા અને બસ રહેેવાની સુવિધા આપે છે.
એમ છે. રેવાની સુવિધા કેવીક છે
રેવાની સુવિધા તો અહિયાંયા બહુ સરસ છે કેમ કે જે હમણાં સ્ટા હોસ્ટેલ અમારી સ્ટાર્ટિંગ જ થઈ છે એટલે. નવી નવી વસ્તુ હશે એટલે નવી નવી વસ્તુઓ તો હંમેશા સારી જ હોય કઈ બગડેલી હોય નઈ
હમ્મ.
એટલે એનો એક એક લાભ પણ અમને મળ્યો
સ્ટડી ટેબલ કે એવું કઈ આપે છે ખાલી બેડ જ આપે છે પંખા હોય છે. વોશરૂમ માટે સુવિધા હોય છે એટલું જ છે કે ગ્રાઉન્ડ બ્રાઉન્ડ કઈ છે
હા ગ્રાઉન્ડ છે પણ થોડુંક આમ નાનું છે કેમ કે ગ્રાઉન્ડમાં ખુબ લાંબા સમય થી આ હોસ્ટેલ બંધ હતી એના કારણે બધું કચરો વૃક્ષોને એવું બધું થઈ ગયું એટલે કોઈ સાફ કરવા વાળું કોઈ હતું નય એટલે કોઈ સરકારે ધ્યાન આપવ્યું નહી હેરખું. એટલે થોડુંક ખરાબ થઈ ગયું છે બાકી તો રૂમ તો બો સરસ છે અને અંદર બેડ થી માંડીને સ્ટડી ટેબલ છે ખુરશી સે પસી ઓશકુ સે પછી બેડશીટ સે બધું સમગ્ર બધી વસ્ તુ આપેલી સે ખાલી આપણેે ઘરેથી અહીંયા ખાલી રેવાની વ્યવસ્થા થયેલી સે
તો જમવાની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી
જમવાની વ્યવસ્થા એમાં એવું છે કે જમવાનું તરત તો અહિયા બની છે એટલે તરત તો કઈ થાય નઈ સરકાર તો તરત તો કઈ સુવિધા આપે નહી.
હમ્મ.
એટલે એના કારણે અમારું ફૂડ બિલ પાસ થવા માટે ઉપર સરકાર ને અરજી કરેલી છે લોકો એ આયના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ પોતે જણાવ્યું કે ગાંધીનગર માં જણાવ્યું કે લોકો શું શું કરે.
હ તો ફુલબિલ પાસ થઇ ગયું છે કે બાકી છે.
ને ફૂટબિલ પાસ ન જ છેલું
હમ્મ.
સારું તો તમને કેવી લાગી માહિતી અમારી
માહિતી સારી લાગી છે તમારી અમે બાજુ આવશું ત્યારે કોલેજની મુલાકાત લેશું.
હા ભલે ભલે અને તમે આપેલી માહિતી મને ખુબ સરસ લાગી આપનો આભાર.
ઓકે ઓકે